બહુ ગરમ
બસ આ લેબડા નેચે મસ્ત મજા નો ખાટલો બાટલો ડાળ્યો હ એ આરામ કરીએ હાલ તો
હા સાચી વાત
તમારે શું કરો કો
બસ શાંતિ છે મજામાં બેઠા છીએ અમેતો
એવું એમને રોટલા બોટલા તો ખાઈ લીધા છે ને
હા રોટલા તો
સારું એમને શું જમયા કહો આજે તો
બસ શાંતિ આજે હમાંચાર આયા હતા સુરત ના
એવું એમને
તમેં હાભળ્યા છે
ઓ સાંભળ્યા તો બહુ વરસાદ પડયો સુરત તો
હા એક કોમ્પ્લેક્ષ માં પણ પાણી ભરાય ગયું
બધા કોમ્પ્લેક્ષોમાં પાણી ભરાય ગયા નિચાણ વાળા વિસ તા રૂમમાં તો પૂર જેવી સ્થિતિ થઈ ગઈ તી ખ્યાલ
હા
આપડો ચામ પડશે વરસાદ
હા આપડે તો બફારો મારે છે યાર
એવું
અમારે તો કઈ નથી પવન જ નથી તાપ છે
મહીના પર તાપ છે મહિરો પવન બવન સારો લેબડા નીચે ઉંઘવાની એમ પહી મજા આવે હો ભાઈ
હા લેબડા નીચે મારે પણ આ આ ચોમાસામાં ને ચાર દસ બાર લેબડા વાય દેવા છે અમારા ખેતર
હા ચાલે ચાલે પહેલો રે તો મજા આવે એમ.
ચોમાસામાં પાછા મોટા બી સારા થાય હારા વરસાદ ના પાણી. સાલણ
ચાલ. ના પેલામાં ત મને શું કરે ખબર હ. કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે અને રાત્રે ના ઉંઘાય ચાર નીચે રાત્રે ઝાડ નીચે ના ઉંઘાય કારણ કે રાત્રે વૃક્ષો રે ને એ કાર્બન ડાયોક્સાઈડ સોડતા હોય.
હા.
દિવસે એને ઓક્સિજન હાલે.
એવું છે એમને અમે તો પણ રાત્રે લીમડા નીછે જ ઊંઘીએ છીએ.
અ ના. લીમડામાં તો લીમડીઓ તો બહ આવતી છે પડતી નથી ઉપડતી.
બઉ જ પડે છે સવારે ગોધડામાં તો
એવું હમ્મ. લીંબુડીમાં ભાઈ ભેગી કરીને અતારમ વીજ છે ખબર હો લોકો
હા સારો ભાવ આવે છે સો રૂપિયા ભાવ છે.
એવું એ ન એ પછી શું બનાવામ લીંબોડી માંથી
લીંબુડ હમણાથી તેલ બને ને.
તેલ બના બનાવા તેલ બના લીબુડાની સાબુ બનાવવામાં આવે.
હા.
પછી આપડ શું કેહેવાય શેમ્પુ પણના.
હા સાચી વાત.
લમડા લીમડું તો અતાર ચતર મહિના માં તો લીમડા પર મોર આવે એટલે ચૈત મહિનામ લોકો મોર નહી પીધા. સારો એમ કડવો લાગે પણ શરીર માટે સારું રમ ચૈતર મહિનામાં કઈક હોય છે બધા લોકો પૂનમ સુધી કઈક કેવું હોય ને. પીતા હોય ઉર
લીમડા ન દાંતણ પણ સારું લાગે.
આ લીમડાથી દાતંગરવું સારું હત કોલગીટ કરતા હતો ઘણું સારું.
ઘણું બધું સારું કોઈ નુકસાન તો ના થાય. પેટમાં કોલગેટ તો
આા તણ કોુણ હ લેબડાનું શીધડાાનું દાંત સારું આવે ને.
હા શીતળાનું કંબોળ નું દાંતણ ઘણા બધા કરે.
હમ પેલા તો શીધડાાની પેલી શેક આવતી કાઢેલી.
શીદડાની સેગો હ ચોળી જેવી સેગો આવે એ લોબી લોબી.
ઓ મજા આવું કેવું ને ખાવાની હમ્મ. પ પેલા પિલા આવતા એવું કાધેલું.
પીલા હોવા વાખડી ના પીલા આવે ને.
હ વારાખડી ઉપર આવે ને બિલા.
હા.
એ પણ સરસ મજા આવતી. તો જાંબુની સીઝન છેને.
હા જોબુ પણ અમારા ગામમાં બઉુ છે તો આંબુળ.
હમ.
શંભુ ભી મસ્ત લાગે મીઠા.
હા જવું સારા લાગે એમાં મીઠું બીઠું નાખીને થોડું અંદરમ ગાધા હોય ને જો. જોબુ બીજી એક રીતના દવાવામાં પણ યુઝ થાય હોય જોબુ.
જાબુ.
હા તમ. તમાર ખ્યાલ નહી હોય જોબુમાં કેવું હોય જોબુ નો તમે રસ કાઢી નાખો ને. અને પછી. જોબુનોો રસ પીવાથી્યારે જાબુ શોર્ટ કરીને આપડ બજારમાં મળતા હોય છે. એ આપણને બહુ મઘવા પડે એમ સો સો રૂપિયા ના આવતા હોય છે કે આ બ શોર્ટ. પણ આ આપડે ઘરે જાંબુનો રસ કાઢી નખીએ ને. અને પછી પીયને તો ડાયાબિટીસ હોય ને જે લોકો ના.
હા.
એ લોકો માટે જાંબુનો રસ બહુ સારો એ એને ખીલીિયાનો પાવડર કરી દીધો હોય ને. તો બી સારો એ વધજારે પડતો. કાર યુક્ત છે ડાયાબિટીસ માટે ડાયાબિટીસ નાખ કંટ્રોલ કરે છે.
હમ સારું કેવા.
હમ. તમને તો ડાયાબિટીસ નઈ હોય ને.
ના અમારે તો કશું નહી તમારે છે.
ના હમણાં નથી ડાયાબિટીસ. શુ હોય.
હા સાસી વાત છે. શું કરે છે પેલા સુરેશ ને બધા.
એ સુરેશ ને બધા બસ બધા આ તારમ તો મજા મજા છે તમે કો.
અમારે બસ શાંતિ જ છે.
આ બાજુ આવું નહી.
આઇએ કોક દિવસ.
હવે યુપી બાજુ વરસાદ કેવો વડે.
યુપી બાજુ તો મને નહીં ખબર.
ખાવાનું મળે કે નહી મળતું થેપિયો.
મને ની ખબર.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
પેલા સુરેશને.
કાલ યુપીમાં તમે.
ના હું હું થોડી યુપીમાં છું.
એવું છે એમ તો તમે આમ તો યુપીમાં ક જયા જોબ કરવા માટે.
છો જ્યાં.
એવું. તો મને હે સુરેશ ને બધા કેતા હતા કે હમણાં યુપી સાઈડ જેએલા હતા કે આનંદજી.
ખાલી કેતા હશે. મજાક કરતા હશે.
એવું છે એમનેમ.
હમ્મ તો સુરેશ ને બટાકા-બટાકા ખાય કે નહી ખાધા હવે.
અલે ઈતો નખરો બટાકા સિવાય ચ્યાં શાક જ ખાય સ. હમ્મ તમારા સાઈડ બટાકા બઉ થતા છી ને બનાસકાંઠા સાઈડ.
ના. તે સુરેશ ને અમારો મકો મેલ દો બટાકા ખવરા ખવરાઈ કરીએ આખો દિવસ.
એવું હોય એમ ને.
હા.
તમારી સાઈડમાં બટાકા તો સેવા થાય મોટા-મોટા થતા હશે ને.
હા સાહે ને મોટા-મોટા.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
પેલા સુ સુરેશને હેને અમારા ઘરે મૂકી દો બટાકા ખવરાઈ ખવરાઈ કરીશ.
એવું સે એમ ને.
હમ્મ.
બીજું કો.
બસ શાંતિ સુરેશનને એક્સિડન્ટ થયું તો મટી ગયું.
હા સુરેશને એકસીડન્ટ ભારે થયો હતો ઓપરેશન કરાયુ ને ડોક્ટર પાસે. પહી પાટણ નઈ તો અમદાવાદનો ડોક્ટર આયો તો.
હા.
એમનું હાડકું બહુ મોટું ક્રેક થઇ ગયેલું હતું.
હા સાચી વાત શું થયું તું તે એકસીડન્ટમાં બાઈક
ના એ લોકો બાઈક લઈને રાતના નીકળ્યા તા રાતે શું તું કે ગાય એમને દેખાણી નહી થોડી. એ લોકો ગાયના સીધું જઈને ઠોકી બેહાડી એમ. એના કારણે એકસીડન્ટ બાઈકની સ્પીડ શું. ફાસ્ટ હતી, અ તો બાઈક તો એ બધું ફાસ્ટ ચલાવા જ નહી તમને. ખ્યાલ છે ને.
હા પણ એ સુરેશ છે ને બહુ બારીક ફૂલ ચલાવે.
એવું. એટલે એમને તો શું થશે ચાર ઇંચનું અડધું કઈક હાડકું તૂટી ગયું હતું.
ઓપરેશન કરાવ્યું છે ડોક્ટરે કીધું છે કે પાંચ છ વર્ષ જેવું થશે એમના. હ મટી જશે, એ આ તો આમ શું ભાઈ ખોરાક વ્યવસ્થિત કહો ને. પ્રોટીનયુક્ત. આહાર મળે ને તો મજા આ આવી જાય, મજબૂત થઈ જાય, સરી થઇ જાય શીરો બીરો બીરો હાલતું હોય ને.
હા સાચી વાત, સુરેશ તો બટાકા સિવાય
હા એજ પ્રોબ્લેમ છે ને એટલે પેટનૂ નુકસાન કરે બટાકું તો બઉુ આખો દિવસ ના ખવાય એમ.
તે આખો દાડ બટાકા જ થાય છે.
હમ્મ. તમને બધું બધું બધા શાકભાજી ભાવતા હશે ને? એ સારું, હમ્મ એમાંથી બધું બધા ગુણો મળેમ બધું, દરેક શાકભાજીની અંદર કઈક ના કઈક ગુણ છે એમ. લીલા શાકભાજી ખાવાથી તમારી આંખો સારી રે, કારેલા ખાવાથી તમારી કડવાશ શરીરની અંદર જાય, એટલે બીજા કોઈ રોગો થતા હોય તો મટી જાય એમ.
હા સાચી વાત.
હમ્મ પછી ઊંઘતી વખતમાં તમે છે ને રોજ થોડું હડધર વાળું પાણી કે પીવો ને, તો બી સરસ સારું હો એનાથી કેન્સર જે રોગો હોયને, એ પણ મટી જાય.
હા સાચી વાત.
હડધર પણ ગુણકારી છે, હમ્મ દરેક બીજ પથરીનું જે પેશન્ટ હોય એને બીજળ વાળા વસ્તુ ઓછી ખાવાની થાય. એના ટોમેટા હા ભીંડા હા એની બધી સબ્જી છે ખાવી પડે, કારણ કે એના ક્ષારથી પછી તમારી અંદર શરીરની અંદર પેલી પથરી નહી એવું બધું થઈ શકે એમ.
હા સુરેશ ને હમણાં અમારો સુરેશ નથી.
હમ હ.
અમારા ગામ નો તેને પથરી થય હતી.
હમ હમ.
ઓળખો છો ને સુરેશ
હા સુરેશને ઓળખોની વાત થઈ હતી મને એને પથરી થઈ તી કઈ. ચાર એમ એમની ડોક્ટરી કીધી હમ, હ એ સાચું પણ નીકળી જાય પાણી પીવ ને વધારે વાહ પાણી છે, પછી લીંબુ છે. પછી આપડે બીજુંરૂ એ કરીને કંક પાણી આ બીજુંરૂ કરીને એક ફળ આવે છે, ખટાસ વાળું આવે. તો ઈ પણ તમે ખાવ ને. તો એનાથી પણ પથરી તમને નીકળી જાય એવું કઈ વાતું નથી પથરી એટલું બધું કઈ નહી પણ જયારે દુખાવો ઉપડ ને. પથરીનો, ત્યારે તમે રહી ના શકો એમ બહુ અતિશય દુખાવો થાય એમ. વોમિટિંગ થાય. હમ પતરી અલ્ સમમાના શરીરનીંદ હલ એટલા તો વાયબ્રિડ થાય પથરી એટલે પછી પતી ગયું. એ પછી દુખાવો કન્ટિન્યુ જ્યાં સુધી પથરી સ્થિર પાછી બીજી જગ્યાએ બેસે જાય ત્યાં સુધી તમને દુખો થાય, ઇન્જેક્શનને એ બધું લેવામાં આવે છે ઇન્જેક્શન છે દવા આવે છે. ઇન્જેક્શન વધારે પડતાં લેવાથી શું થાય. કે તમારી કિડની પરર અસર કરે એ તમારી કિડની ખરાબ કર યમ કોઈ બી દવા હોય વધારે અતિરિક્ત લેવા જ તમે, એ શું મોળું વન ટાઈપ ઓ બીરયું. તમારે ઇન્સ્યોરન્સ પેલા માટે જ છે તમારો બેરું કરી હખે એટલો ભાગ એટલે તમને નાખ ખબર પડે દુખાવો તો શરીર ની અંદર તમને થતો જ રહેતો હોય ખ્યાલ આય.
તે એક દાડો લીંબુ વધારે પી ગયો હતોને,
હમ.
લીંબુ નતો પી ગયો તમે ના પાડી એસિડ આવે.
હા હા.
લીંબુ બહુ ના પીવાય?
ના આમ લીંબુ ની અંદર એસિડ આવ આમ પીવાય. પણ આવી પથરી બથરી ગઈ એવું તમને કઈ થતું હોય ને તો તમે ના પીવો તો ચાલ એમ.
તેને મેં હા તેને ત સુરેશને મેં ત હું કહું છું. પાણી વધારે પીવાનું રાખ,
હમ આતો શોટ હા સો ટકા પાણી એવું બધું વધારે પીતા હોય ને તો તમારે થઇ જાય એમ. બાકી કઈ વાંધો ના આવ.
હમ.
તમાને તો કોઈ એવું હશે નહીં પથરી બથરી જેવું.
અમારે તો કછું દુઃખ જ નથી ને કાઈ.
એ સારું હોય જેટલા રોગ ના હોય ને ભાઈ,
હા હા સાચી વાત.
એટલા રોગ ના હોય એટલે સારા હતા શરીર સ્વચ્છ, સુંદર હોય ને તો ભાઈ કામ કરી શકાય નકર બાકી, કામ જ ના કરી શકો તમે હમ, હમ ન કરતા તમારે બહુ કાઠું પડી જાય. હમ બીજું બોલો.
બસ શાંતિ છે અમારે તો,
હા.
સાંજે વરસાદ આવે તો સારું.
હા ગરમાહટ બઉ જ છે જબરજસ્ત ગરમી છે વરસાદ બરસાદ જો ના પડ્યો તો બહુ જ કાઠું પડવાનું હ આ વખત માં તો ખેડૂતોને ખેતી બીતી થઈ કે એવું કઈક વરસાદ પડી જાય ને થોડો ઘણો
હા
મ તો કપાસ વપાસ વાયેલા હોય બધાને સારું રે એમ
હમ
શું કેવું તમારું આ બાબત પર?
સાચી વા
હમ ન ક તો બાકી તો કોઈ કામ ન જ નહી પરિવર્તન ના પડો તો ખેડૂત અને બાપડાને પાણી બાણી બધું બોર ઉપરથી લાવવું પડે એમ
હા સાચી વાત વરસાદ થઈ ગયા એ તો કપા પી સાળો થાય
હા કપા વપા સારો થઈ જાય બીટી કપા વાયો છે સાદો
સર અમારે તો બીટી જ હા
એવું ને તો તો ચાલ ચાલ